હલો હ ન આ હલો અ હા બોલ
લાાસમાં ગયા કે ન ગયા
કા નની ગયો. તું કઈ બેઠઠી
શેરની બહાર શેરની બહાર
થડે
પણ સર એ ન અમાર ગીતો લે ગ કઈ ન ભણાવે
પણ ગુજરાત
તજક્ર નહી
હ
હા હે હમળાઈની એલી તમ કઈ બેતીય
તિન તરફ કહીયા થી ગયા અહીં થી આવે એમ વાતો કરતી જણ આવજે કમ થઇ જાય તો અને એક કલોટ થઈ જાય